હ હેલો હલો
હલો હલો આવાજ એતો
હેલો
હા આવાજ આલા મલયાલા હા હા અવાજ આરા હે
હા આરે આરે કેમ છો?
મજામાં કેમ છો તમે?
મજામાં છું મે
હા હમ્મ
બોલો ની ક્યા વાત કરવાની બોલો ની
ધણા દિવસ પછી મળ્યા તમે મને
હા
હમ્મ હમ્મ આ હું પણ મજામાં છું પણ હવે તો.. હા હું પણ મજામાં છું હવે તો રોજ સવારે વહેલે ઉઠીને ચલાને જઉ જ છું.
વાહ એ તો ખુબ બા સારી આદત છે ને મને પણ ઘણા દિવસથી વિચાર આવે છે કે ચાલવા જવ પણ સવારે ઉઠાતું નથી.
અરે શરૂઆતમાં મને બી તકલીફ પડી હતી જરા પણ પછી આદત પડી ગઈ. હવે તો સવારના તાજી હવા અને શાંત વાતાવરણ વગર દિવસ વધુરું લાગે છે.
આ ચાલવાને શું શું ફાયદે થાય?
અરે બાપ ઘને બધે ફાયદા છે સવારે ચાલનાઓથી શરીર તંદુરસ્ત રહે. વજન કંટ્રોલમાં રહે. હૃદય મજબૂત બને અને બ્લડ પ્રેશર પણ સંતુલિત રહે. એ તો
ખૂબ સારી બાત છે ના એ તો
હમ્મ વધુ બહુ જ બધી સારી વાત છે. એટલું જે નથી ચાલવાથી મન પ્રસન્ન કરે હેના તનાવ ઓછો થાય. દિવસભર સ્ફુરતી રહે એન્ડ કામ કરવાની ઈચ્છા વધે
સાચું કવું આ જમાનામાંં તો તનાવ ધણો વધી ગયો છે.
હા હા સવારે ચાલવા જાય તને પક્ષી ઓ ને આમ કલરાવ સંભ્ળાય મળે તાજી હવા મળે અને પ્રકૃતિ આનંદ મળે આ બધું મનને શાંતિ આપુ છે.
તમે કેટલા સમય સુધી ચાલી જાઓ ચાલો છો
હું લગભગ ચાલીસ મિનિટ સુધી ચાલુ ક્યારે એક કલાક પછી ચાલુ લાગુ છું. ચાલતા ચાલતા હલવી કસરત પણ કરું છું અ
અચ્છા ચાલવા માટે શું ખાસ ધ્યાન રાખવા હોય
હ આરામદાયક બુટ પહેરાવ અ હલકા કપડા પહેરાવ
હા.
ચાલતા ચાલતા થોડી પાણી પિઓ,
અચ્છા.
અને ચાલ્યા પછી થોડા આરામ કરવા.
ઓકે અચ્છા અચ્છા નાસ્તો ક્યારે કરવો?
અ ચાલનાની હ આવ્યા પછી પૌષ્ટિક નાસ્તો કરવો. જેમ કે ફાળ અ અંકુરી દાળ, દૂધ અથવા ઉપમા. પોહા જેવી વસ્તુ.
અચ્છા અચ્છા સવારે ચાલવાથી ઉન પણ સારી આવે ને?
હા હા એકદમ સક્કસ. નિયમિત ચાલવાથી રાતે સારી ઊંઘ આવે છે અને શરીર ને તાજી રહે છે.
અચ્છા અચ્છા બાળકોને બડુલોએ પણ ચાલવા જવું જોઈએ ને?
હા જરૂર કેમ નથી? જરૂર ચાલવાને અ ઉમર પ્રમાણે ચાલવાનું લાભદાયક છે.
અચ્છા.
આ હું એમ તે. હા જરૂર પ્રમાણ ચાલુ જોવું નાના બાળકોને યુવા અને વડીલો બધા માટે ચાલવાનું લાભદાયક છે.
અચ્છા અચ્છા સવારે ચાલવા જ પામ બીજા લોકો સાથે વાતો કરવાની પણ મજા આવતી છેને?
હા, હમ્મ. બધુ મજ બવ જ મજા આવી છે હ નવી મિત્રો બને હારવી વાતે થાય. હસવાનું મીળવાનું થાય અને સકારા સકારાત્મક વાતાવરણ મળે અ બહુત મજા.
એક બાત કહું?
હમ્મ.
તમે મને પ્રેરણા આપી હવે હું પણ આવ તી કાલ થી તમારી સાથે ચાલવા આવીશ.
હા જરૂર આવિશ હા શરૂઆતમાં બીસ મનિટ થી શરુ કરે છે, પછી ધીરે ધીરે અ સમય વધારજો
અચ્છા.
હમ્મ. આ
આજે તમારા તે ખૂબ સારી માહિતી મેળવી છે મને.
હમ્મ આ અરે સંભાળ. ઔર આને જોડે લગભગ આ થા થાક લાગીશ તો બીચમે બેસાઈ જાઈશ પછી અ ચાલવા લાગીસ. અને જોડે જોડે યોગા કરીશ. ઓર મજા આવે લાફ્ટર યોગા છે, લાફ્ટર ક્લબ છે મારું. તો આ અ પછી ઘણી બધી ફ્રેન્ડ બની ગઈ છે મિત્ર બનવા ગય છે આમાં બહુ સરસ મજા આવે છે. બહુ જ બાતે થાવે છે બધા ને અમને ઘરને પોતા પોતાના ઘરના બાતે સાંભળાયે. આ પછી લાફ્ટર યોગા હોય. ઓ પછી એન્ડમાં અમ દસ મની સુધી શવાસન હોય એને એનો બહુ ફ્રેશ લાગે છે મન પ્રસન્ન થઈ ગઈ આવ મજ બહુ મજા આવે અ એમ એમ કરના અ કાલ પછી એક એક હપ્તા જોડે તું મારે સુધી આવે દેખ તને ગમે ગમેટતને વોકર ગમેટતને બેસ ગમેટતને અ યોગા કર ગમે રીતે ને આપના મન હલકા કર તો તના સરસ લાગે મન હલક થઈ ગય
અચ્છા
હમ ઓ હું મતલબ હું લગભગ ચાળસ મિનિટ સુધી ચાલુ અ પર ધીમે ધીમે ચાલતું હોય તો ચાલીસ મિનિટ ક તો પચાસ મિનિટ થઈ જાય સાત મિનિટ થઈ જાય ધીમે ધીમે ચાલો તો જોગિંગ કરો તો ત્રીસ મિનિટ સુધી પતી જાય
વાતલા બધા ફાયદા પછી તો બધા એ ચાલુ હોય છે
હા ચાલુ હોય ના ઘણા બધા ફાયદા છે વાકિંગ ના આપણા શરીર અ દુરુસ્ત રહે મન તંદુરુસ્ત રહેમ પછી હ ઘરનું પછી આપણા જો હાર્ટ રેટ જો હે બી ઘણી ઉમર થઈ ગઈ હોય તો હાર્ટ રેટ કંટ્રોલ રહે પછી થાયરોઈડ હોય કિની ન તો કંટ્રોલ મે રહે બીપી કંટ્રોલ રહે સુુગર કંન્ટ્રોલે આ એટલા બધા અનહેલ્ધ ફૂડ ખાય છે
હા હા એકદમ એ તો એકદમ મતલબ આસાનકારક વમ છે એ માટે કોઈ વિશેષ પણ જઈતું નથી
નહી નહી લ જોતું નથી ખાલી આપણ અને આપલા વેડ આપલે ટાઈમ જોય છે આપણા ટાઈમ આપીશ સુરઆતમાં વીસ મિનિટ મ ધીરે ધીરે ધીરે વધારે ટાઈમ આપીશ તો તારે્યા હમ
હા બાગમાંથવા ખુલ્લા મેદાનમાં ચલવાની મજા આગલેસ હોઈ
અલગ જ હોય આ એતની સરસ મજા આવે છે ને ફ્રેશ ફ્રેશ હવા હોય એકદમ સરસ સ્વાસ્થદાયક હવા હોય એ આખે એસેસ ખુલી ઘર સાસ લેને મે ભી બહુત મજા આવેવે
હા મતલબ અ બાગમાં ના હરિયાળી તાજી હવા અને શા ત આ બધું મને તાજું કરી દે છે ને
હ ઔર સવાર સવારમાં સૂરજ ઉગાએ તો સુૂરજમાંથી વિટામિન ડી મળે અ ઉમાં આપના રહે આપના બાલ ઉગાવે સ્કીન સારી રહે અ સ્કીિનમાં નઈ ચમક આવે બધું ફાયદો છે બધું આમાં નુકસાન કશું નથી
ડાાયબિટીઝ અથવા બીજી બિમારી પણ ફાયદે છે, ને
ફાયદ્યા છે, અને ઘણું બધું ફાયદું, ફાયદું છે આમાં નુકસાન કશું નથી બસ તમારે માટે તમે લોકોનું પોતાનું ટાઈમ આપવું પડે ચાલવા ન પડે બાકી કશું નથી લાગતી હા, કાલ થી તું મારી જોડે આવેશ
થોડા સમય ચાલો અને, સ્વસ્થ રહવો
હા, સારું ચાલ કાલથી આવથી મારી જોવડે આવીશ ને
હા.
હા, મન મને પણ આનંદ થયો. અ સ્વસ્થ જીવન માટે ચાલવાનું ખુબ જરૂરી છે, હમ ઔ, બંને રોજ ચાલો સ્વસ્થ રહો હમ. બને રોજ ચાલો ચાલોર સ્વસ્થ રહો અ હમ.
આજે મને ચલવાના ઘણા ફાયદા સમજાયા
હમ, હા અરે તું, મારી જોડે ચલ તર સાકસ મજા આવી જઈશ મજા કરી જે જલસો કરો એ સબ આવી જા
તો, આપણ પણ નાસ્તી રોજ ચાલવાની આદત પડી
હા, મળીએે હા ચાલવાનું ચાલ સકાસ બાય